શ શ.
જય શ્રી કૃષ્ણ.
શું કેવો છે.
કઈ નઈ છ બાર આવ્યો તો.
હમ.
માનસી ના ઘરે તો ત્યાં બેઠું છું.
હમ ફોન તમને યાદ નથી આવત અ મારી ફોન નથી કરતા.
હા હા હવે એને જો અટલ તો કર્યું મેં આજે તમને.
અચ્છા એવું જ છે.
હમ.
હા.
હું વિચારતી તું કે મારે નવો મોબાઈલ લેવો છે.
હા હા.
તો કયો મોબાઈલ લઉ સારો કયો પડ?
મોબાઈલ તમારે એન્ડ્રોઈડમાં લેવો છે કે આઈફોન લેવો છે?
નહી નહી
આઈફોન તમે લેવો તો ઘણી વાર એવું થાય કે આઈફોન માં. ઘણી વેબસાાઈટ છે કે ઘણી એપ્લિકેશનો છે એમાં આવે નહી.
હ એતો છે અને એમાં ચાજિંગ મે વાંધો છે. હમ.
બદલાવવું પડે એટલે ઈ લોકો આ. પણ જે લોકો બિઝનેસ કે ખાલી કામ માટે જે જોતો હોય ને. એ ડેટા કેમ કે હોય એમાં બધો પડ્યો રે આ આઈફોન એના માટે ઉપયોગી છે.
બરાબર.
બાકી એન્ડ્રોઈડમાં આપણે સેમસંગ ને વિવો એ સારી જ કંપની.
શું?
એન્ડ્રોઈડ માં લેવું હોય તો આપણે સેમસંગ જ લેવાય એમ મજા આવે વાપરવાની. હું કેટલા ચાર પાંચ વર્ષ ત્યાં મને ફોન લઈ દીધો બે ફોન બદલાયો બે બે સેમસંગ ના જ બદલાયો.
બરાબર અત્યારે તમારી પાય કયો ફોન?
સેમસંગ એસ ટ્વેન્ટી ફાઈવ.
ઓહો એટલી વાપરો છો
હા.
હે તમે તો વાપરો જને તમારા પૈસા.
એટલે સસ્તો પડ્યો તો મને,
કે માંથી?
બિગબિલિયન ડે હતો ને ઓફર હતી, ને એમાંથી મેં લીધો હતો, એક પાંત્રીસ ચાલીસ ટકા ઓફર
બરાબર મેં આને પેલા લીધો હતો, ને સેમસંગ આ ટ્વેન્ટી સેવન. ઈમે ક્રોમા માંથી લીધો હતો.
ઓકે.
મારે ઓગણત્રીસ હજારનો આવ્યો.
હું સારું. રોમા એક બ્રાન્ડજ છે.
હું ન્યાયથી જ લીધે લો.
હું.
મને એમ છું, કે તમને મોબાઈલમાં જ વધારે ખબર પડે એટલે મેં તમને પૂછવા ફોન કર્યો. કયો લેવાય એમ?
સેમસંગના ફોન અત્યારે હું સેમસંગ જ વાપરું છું, એના જ કોઈ ફોન થાય જ નહીં. બધા ફીચર્સને એમ સાદું સિમ્પલ કંઈ બહુ ઓલું અને ગમે તમે સેમસંગ ના ગમે સિરીઝ ના ફોન લ્યો, અમુક સ્વીચર છે, એસેમ એસેમજ આવે બધામાં,
હું અને સેમસંગ ના મોસ્ટઓફસ્ટ્રકચર એ બધાના સેમ છે, ને?
હા, હા, ઈ સેમ,
દેખાવમાં બધા સરખા ખાલી કલર ડિફરન્સ આવે એટલુંજને.
હા, હા.
હું. શું હાલે.
શું કરો છો, જમી લધું તમે.
હા ભૂખ તો બહુ લાગી છે, પણ હવે જમશું. અને હવે બનાવીસ.
હ આપડે હવે એવું થાય આપડે મોટા થઈ ગયા. તો આપડે નાના હતા, ત્યારે આપને એમ હતું કે બઉ મોટા થઈ ગયા તો વધુ સારું. હવે મોટા થયા તો આપને એમ થાય કે નાના હતા એ હારું હતું.
હા, હા હાચી વાત છે, હું નાની ત્યારે બહુ શોખ હતો.
હા મને એવુંજ હતું.
એ બધાને એવું જ હોએ નાના હોય ત્યારે મોટા થાયનો શોખ હોય ને મોટા થાય પછી ખબર પડે નાના બરાબર હતી.
અવે.
કંઈ પ્રકાર નો ટેન્શન હોએ જવાબદારી ને કંઈ નહીં એમને માટે તાવિથા મારવાનું મજા કરવાને દૂસ્તરે રખડવાની સાયકલ હાકવાની
હા રખડવાનું ઇજ થાય હવે જેમ મોટા. એમ જવાબદારીને આવતું જાયને.
હા સાવ થાકી જઈ હવે તો કોઈ કને ટાઈમ નથી લેતો.
હા. હવે આમ આપડે જોવું પડે આમ ક્યાં ક્યાં શું શબ્દ આમ બોલવા જીરીક કોકને કંઈક. બોલાય જાય તો એ અમુકને ખોટું લાગી જાય.
હું ઘરના ઘરનાવોને પાછું વધારે લાગે બહાર નાતો જાતું કરીદે.
હા. પછી કોને. ક્યાં ટાઈમ આપવો કોને હું ક્યાં બોલવું હું દેવું હું નો કરવું.
હું.
કેયાં લગન પ્રસંગ માં જાવું આ વ્યવહાર રાખો કે ન રાખો.
હમ એ બઘું જોવ પડે ત્યારે કર ના ના ત્યારે.
હા ના હતા ત્યારે. કાઇ ની આ સ્કુલે થી આવીને દગદર ઘા કરીને આ બાર ભાઈ ગયા.
હા ખાઈ પીને ને.
જો રમવા.
હા. ઈજ મજા આવતી કા.
હા હવે મને એમ થાય હું પાછું નાનો જઉં.
હા.
ભગવાન એ આમ પડા રાખ્યો હો તો કે. થા હોય એ મોટા થઈ જાય નાના થ હોય નાના થઈ.
એટલી પણ મમ્મી તો નાની ત્યારથી એમ કતી કે તું નાની રે મોટીમાં મો આમ મને એમ થતુ આવુ જ એમને.
હમ.
હવે ખબર પડે એવું કેમ કે.
હા પેલા આપણને કેતા. કે નાના હોવવા જ બરોબર છે મોટા થઈ થાય છે આપ. એ હું મોટો થઈને બધું જોઈ લઈશ.
હમ પછી કાય થાય ને ભી.
હા પછી મોટા થાય પછી એમ થીયુ ઓ હો આ તો કેટલુ આવું થય ગયું. મને હતા એતો નતું ના ના આ ત હબત
હા એજ ને. આપડે વિચારું પણે.
હારે એક તો અહંયા. ગરમી એવી પડે હ વરસાદ પડતો નથી ને એમાં ઉપર થાય છે એક તો પાવર હોયોગીમડાં.
ઓ લાઈટ ન છે.
નથી લાયક ગરમી બહ થાય.
ગરમી નું વરેરે પવનમાં બેસો છે બ.
હાવે એવું જ કઈ કરરું જો હોય ને બાર બેસવું જો હોય.
હમ કેમ તમારે આડેની લાઈટ છે બુધવાર ના જતી.
બુધવારે અમુક બુધવારે જાય એઈ પેલા આપણને. બુધવારે લઇટ જવાની હોય ને તો મંગળવારે સાંજે કે રોન્ે મેસેજ નાખી દે કે કાલ લઇટ જવાની. એટલા થી આ એટલા વાગે.
બરાબર ત તમે વાત કર.
ઓલ્ટાઈ હોય છે અત્યારે લાઈટ પાવર કપાઈ ગયયો. હ હમણાં આવી ગયા છે બ.
તમે વાત કરતા હતા ને પ બઉ પવન છે તો કચ સા.
હા એ છે.
હમ આપડે છે હિન્દીિયામાં જ બોલાવી તું કે ભાઈ અમુક. આઉટ ઓફ ઈન્ડિયા ને અમુક કન્ટ્રી હોય એમાં તો લાઈટ જ નથીતું કોઈ દિવસ.
હ હમુ પ મા કેવું આપડે જે બાયરો બાયરો ડ. તાર ને એવું નાખ ને વાયર નહ.
હમ.
એને આપડાથી બીજી પંચમાં એને. અન્ડર ગ્રાઉન્ડ હૈ. જમીન ની નીચે એ વાયર નેવું નાખેલું આમ તમને ક જોવાય ન મળે વાયર આમ.
હ એવું બજતા.
હા.
એવ તો મને વખ બંધ વચપના એવ અ આપળે હ નામ ઈન્ડિયામાં જ લાઈટ કપા ને બધું થાય ને અમેરિકા ના લોકોને પૂછો કોઈ બ લાઈટ કપા તો કેટલા કેટલા વર્ષ હોય જાય તો કોઈ લાઈટ નો કાપ ન થાય
હા એ અમુક કંઈક મોટો ફોલ્ટ આવ્યો હોય ને તો ઈ લાઈટ જાય બાકી તો ન્યાયને અંદો ઊઘ હોય એટલી બધું એ સેટેલાઈટ એના થવું હોય ને માથે મેન પીસી એ ત્યાંથી ને બધું ચાલતું હોય
બરાબર
તમે ત્યાં જાવ તો આમ તમને રસ્તામાં આવો ક કોઈ થાંભલા ને એવું કઈ જોવાય ન મલે
હમ બારની સીટી બ નાની સીટી ને બધી પાછું ક્લીન કેવું હોય તા
હા અને કચરો તમે જરીક નાખો તો તમને સીધો દંડ આવી જાય ઓનલાઈન મેં
હ અહી તો કે ના એ તોમ
અહીંયા તો તમે ગમેને નાખો તો એમ કઈ ન લ લેવા હતાા
હમ હમણાં રીલ્સમાં જોયું તું એક છોકરો ગ ગયો હતોને બારે બીજા બીજા કન્ટ્રીમાં તો આપડેમ બુક દ હોય તો કેવો ગંધારો હોય કે નહી
હા
એમ તો આપડે ચોખ્ખું પાણી જેવું હોય ને આપડા ભારતમાં એવું ને એને બુગડા નું પાણી હતું પાણીમાં કઈ કચરોો નહી કઈ નઈ એ લોકોલીન પણ
હા હું?
- ક્લીન પાણી હતું એમ બુગદાનું
હ હા ટૂંકમાં અમને પેલા કચરો નહી આપડે જે કેલી કેનાલ આવતી હોય આમ ડેમ માંથી પાણી છૂટીને કેનાલ આવતી
એમ એને જેમ આપડે કેનાલમાં જે ઓલી હોય ને બે બાજુ ખબર સિમેન્ટ ન ઘરેલું પાકું હોય
હા
સેમ ન્યાં એવું હોય ને બુકદા હોય
બરાબર
આપડ તો જોયેલું હ સોશિયલ મીડિયામાં પછી અ હોય કે ન હોય કે બનાવેલ આપને નથી ખબર
હમ એ વાત કો બીજાય આપડે ફોરણ પણ ત્યાં સુું
હા હા તો થાય
જ્યારે પૈસા પોડા કરીને જાયએ હા
હા
ત્યા પાછું કઈક મળી જાય તો સેટલ થઈ જ પૈસા વૈસા આ બધા કે બાર બ પૈસા હોયધર કન્ટ્રીમાં
હા પણ અડધો ત્રણ ત્રીસ કેવી આમ આપડું ચલન એના કરતા ઓછું હોય એવી કંનત્રીમા
હા એવી છે.
બાકી અત્યારે યુકેમાં જાવ તો યુકેમાં એટલું બધું તમને કઈ મળી ન હમાજ ઘરના
હમ હા એ વાત જ છે પછું અં વેજ ફૂડ મળવું જોઈ ને આપણને નોન વેજ હાલે ને
હા એ છે એ ખાસ એ આપણે આપણા ગુજરાતી લોકોને અહં આપડે છેને તો ખાવા પીવાવામાં જ આપડે તો પેલા તો આમ ગમે નહ
વાંધા પડે છે હા એ જ ના ખાવાનું પેલા ખરું જો નથી
હા અને ખાવાનું આપડે પેલા ગુજરાતી ને હોટલ પેલી બહ ઓછી હોય છે.
હમ આવી તો પછી ઇન્ડિયન હોટલ તો જોવી પડેને ક્યા.
હા અને એ પાછ આપડે કેટલા કિલોમીટર દૂર આમ ખાવા જવાનું. આપડી ઓફિસ કે જે આપણે ગમે એ કામ કરતા હોય કેટલું દૂર હોય ને ત્યાં પાછું નેંખને આપણે જવાનું. દૂર હોય પાછું આપડે રાખી હોય એટલું દૂર-
હમ એન ગતાગવા આપડે- આપડા પર્સનલ કિચનમાં બધી ગોઠવી રાખીએ ને તો હાલ દુઃખ હ હત્યા કરને ખવા.
હા એ હાલ.
હમ તોય પછી ટેસ્ટ તો આના જેવો ન જ આવે.
હા એ થો નો જ આવે ને નાની સબ્જી ના નાની સબ્જી બધે ફેર બળિયાને.
હા ફેર પડી છેાય ગ.
હમ.
બધી વસ્ખુ ન લાગે અ હોટસ ને આવે ને ચટણી ને એ બધું ફરી ચડ્યા પૂરું.
હા એ છે.
હમ. થોડાક દીભાવ બહાર ન પછી નાથ આવે.
હા એ તો એમ જ છે. પછી આપણે.
હા.
એ એમ હો પછી આપડે આમ. જરૂરમ બાર ખાવા ની પસા આપને એમ થાય અફકે પડી જાય હવે આપડે આ ના ખાવું.
હા, પછી ચલે, યાદ તો રોટલી રોટલા છે હવે.
હા.
હમ.
સારું, ચલો, તો હવે આપડે. પછી મળી અત્યારે કામ છે, મા થોડું તો હું પતાવી લઉ, ભાઈ.
હા, વાંધો ને પ રાખો વાલો બાય.